હા તો એવી રીતના આમ છોકરાઓને આમ અ ભૂખ્યા ના રે દઈએ એટલે અમે લોકોને જેટલી સામે ટીચર હોય ને એટલી સામે માસી પણ હોય સ કહી આ લોકો લેધસ હોય જ આ લોકોને આમ ખવડાવવા માટે કે આમ સમજો આ બચ્ચો ખાઈ લેજ છે તો ઠીક છે પછી નથી ખાતું તો પછી એને આમ ખવડાવે પોતાના હાથે થી આમ જે પણ હોય અમે લોકો ઘણી વખત દૂધ પણ મૂકીએ કે નથી આમ ખાતો તો એટલી દૂધ હોય તો દૂધ પી દૂધ પીવડાવી દઈએને કે આમ ભૂખો ના રબવો જોઈએ આમ છોકરો એ રીત ન તો એમ કરીને આમ હેન્ડલ લીધું ડે કેરમાં સારું કેર કરી જ લેજે સમજને કે હવે હું જ્યાં છું ત્યાં ત્રણ કલાક ના સાડા ચાર હજાર છે કઈક આમ સંભાળવાના હ એટલા તો હોય ત્રણ કલાક ના ત્રણ કલાક મુક કે જાય તો
હા હા હવે તો અહિયાં તો ઠીક છે બાકી તો બધી જગ્યાએ તો હવે આમ મમ્મીઓ ઘરે હોય ને તોય મૂકી જાય છે મારા બેન એ લોકો રે છે ને એ સાઈડ એ સાઈડ એ લોકો કે કે પછી હેરાન કરે છે તો એટલી વા શાંતિ બપોર ટાઈમે
હા મૂકી જાય એટલે શું માઓને નીંદર હવે તમે કહ્યું છું ને હું આજે સેડે છે ને તો બહુ ઓછા બચાવ હોય પણ જે બચ્ચા ઘરે ધીંગા મસ્તી કરે છે ને એની મમ્મી મૂકી જ જાય છે કે ભલે મારો છોકરો તમારા પાસે રે આવે છે એક છોકરો આવે થી ત્રણ વાગે કઈક આવે છે એ છે ને સાંજ ના પછી સાત વાગે સાડા સાત વાગે જાય છે બોલ એ છોકરો એની મમ્મી નિંદર તો એની મમ્મી મૂકી જાય છે કે ઘરે નથી બેસતો આ મને હેરાન કરે બધા ને હેરાન કરે એના કરતા તો તમે સંભાળો
ઘણા હોય છે મારે બેન કધી તું ને એના ત્યાં એ લોકોની સોસાયટી ના ત્યાં થોડું હાઈ ફાઈ છે બધા તો ી કે બસ શીખે કે એ લોકોને મોકલી આવે તો નીંદરે થઇ જાય પછી સાંજે કઈ શોપિંગ બોપિંગ કરવી હો તો મમ્મીઓને એ બી થઇ જાય કે રોજ ના મૂકે ને તો ભી એ લોકો પરેવાય
હા હા એ છે આમ દે મૂકે છે આમ કલાકો ના હોય છે ને તો એવી રીતના
ઉલટા ન એ કે એમાં રૂપિયા વધારી લે પણ ઓલી ને એક વાર સારું પડી જાય ને એકલા રહેેતા હોય ત્યારે ક્યાંક જવું હોય તો એ મોકલી આવે ત્યાં અનેને છોકરોું બી ક્યારેક ક્યારેક જતો ય તો હોય જ હા ક
શ આપણા ઘરમાં લિમિટેડ રમકડા કોઈ આપણા આજુબાજુમાં હવે બધી બિલ્ડિંગ સિસ્ટમ માં છોકરાઓને છોકરાઓ ન મળે રમવા માટે ઉલ્ટન ત્યાં જાય ને તો ત્યાં એમને ઉલ્ટન ના છોકરા હા કંપની મળી જાય સોશિયલ થઈ જાય છે બચ્ા ઉલટા ના જાય છે ને એ સોશિયલ થઈ જાય એ થોડું એ લોકોને રમતા આવડી જાય ઘણા વચ્ચાના મેં એવી રીતના સાંભળ્યું છે કે ઘરે મતલબ વાત ના કરતા હોય વાત ન કરતાય બોલતા ન હોય પણ બીજાવાને બોલતા હોય ને એટલે બોલતા શીખી જાય એટલે હા એ ફરક બહુ મોટો પડે કારણ કે હવે આપડે બધી ન્યુક્લિયર ફેમિલી માં આવી ગયા છીએ નાની ફેમિલી બધી મોટા પ પરિવાર જ નથી મોટા પરિવાર હોય તો એ લોકો અને ભાઈ બહેન બને હવે તો માણસ એક ઉપર જ આવી ગયા છે હા તો હવે. એ સાથે કેટલી વાતો કરે કોઈ ઘરમાં અને બચ્ચાઓને તો. બચ્ચાઓ સાથે જે લોકોને ફાવે ને પછી જે મોટાઓ સાથે ફાવે છે ને. પછી એ ગોઈ સસ્ટિક થઈ જાય છે. બ પછી શેર ના કરે કઈ પણ ઉલટાનું આમાં.
આમે ઘર માં ભી ક્યાં ભી એક એક ચાઇલ્ડ હશે ને જેના. ડ હશે ને એના બી એટટ્યુડમાં ફરક હોય છે. એક છોકરું હશે ને આમ થોડું આમ જી ટપ એ ટાઈપ ન હોય. બેવો ને એને ખબર હોય કે આ મને આની સાથે આ વસ્તુ. કરવાની છે આપણે એવું લાગે એક એક પણ એમ.
નઈ નહી પડે જ છે ને હવે હું કહ ના. કે ભાઈ અમારો જો આ નિયો છે પેલે થી એટલે ઠીક છે પણ હવે આ. મારો આવું છે તો હવે આ એક જ છે ફિહાલ તો ઘરમાં. તો પછી એ વસ્તુઓ બધી એને કે કે એક રમકડો એનો બોલ આખો નથી. બધા ફેંકી ફેકીને તોડી નાખ્યા છે આમ એની સામે હ.
ગોડ છે.
મસ્તી એટલે એને આમ એક્સપેરિમેન્ટ. કરવા આવે કે અહિયાં થી હું પાડું છું એને સ્ટૂલ ના ઉપરથી હું એને ગાડીને આમ. હલાવીશ નીચે અને નીચે પડશે તો કેવી થશે. તૂટશે તો ક કઈ ભાગ માં તૂટશે એ બધું એવું બધું એ એક્સપેરિમેન્ટ કરવું હોયો. એવું બધું વિચાર્યા કે ક્યાં તૂટીયા.
મોટો બાબો એવો છે કે એના હજી બધા રમકડા એ ટુ ઝેડ એમનામ પડ્યા છે. ને આ ભાઈ તો એક રમક. મમ્મી ને મેં કીધું સારું તમારા ઘરે જગ્યા ઓછીતી જાય નહી તો તમે પાછા. સંંબાળીને રાખી દેેશો રાખી દેસો આ રાખવા જેવું રાખે જ નહી. મારા ભાભી એને ટીચર ને કે મારા ભાભી ટીચર ને કે કે તમે આના. આખુ વરસ ના પૈસા કેમ સ્કૂલ ના લ. બુક્સ બધું ત્યાં જ રાખે ખાલી એન્ડમાં પતે ને ત્યારે જેનું જે વધ્યું ને એ પાછું આપ.
તો કે આની તો તમે બુક્સ જ આપો છો સ્ટેશનરીતે તો કઈ પાછું આપતા નથી મારો ભાઈ કે પૂછતી નહી એને. એ કે સામેથી તારી પાસે માંગશે કે બીજા ન એ તોડી આવતો હશે પોતાનું શું બચાડે કે.
હલો. હેલો. હેલો. હલો હલો.